હલો.
હેલો.
હા મિત્ર તમને મારો અવાજ આવી રહ્યો છે.
હા મિત્ર આવી રહ્યો છે.
તો તમે શું કરી રહ્યા છો હવે ફ્રીજ છો.
હા હવે જસ્ટ હું જમીને હવે ફ્રીજ છું.
અચ્છા તો જમાનું થઈ ગયો એમ ને તમારું.
હા તમે જમી લિધું.
હા હા મારું પણ જમવાનું થઇ ગયું કેવું હતું આજનો જમવાનો તમારે.
બસ સારું હતું દાળ ભાત. શાક રોટલી હતી અને સારું હતું.
બરાબર તો મ મિત્ર આજે આપણે થોડીક. બાળપણના વિશે. થોડી વાતો કરવાના છીએ તો શું તમે એમાં ઇન્ટરેસ્ટેડ છો ખરા.
હા મિત્ર ખુબજ સારો વિષય છે.
અચ્છા તો. હ ચાલો હું તમને થોડી ગણી એવી મારી બાળપણ ની યાદો અને બાળપણ. પણ વિશે કહો અને તમે પણ પછી. તમારા પ્રતિભાવ તમે કહી શકો છો. તો કહેવાય છે કે જીવનમાંજો. કોઈ સમય સૌથી નિર્દોષ નિસ્વાર્થ અને આનંદથી ભરેલો હોય. તો તે આપણો બાળપણ છે. બાળપણ એવો સમય છે જયારે આપણે. ભવિષ્યની ચિંતા ન ન હોય પૈસાની. ફિકર ન હતી અને કોઈ મોટી જવાબદારી પણ ન હતી. આપણું આખું વિશ્વ માત્ર પરિવાર મિત્રો શાળા અને. રમાતો સુધીજ છે મેથત. જયારે આપણે નાના હતા. ત્યારે સવાર પડતા બહાર રમવા નીકળી જતા. ક્રિકેટ સંતા કુકડી. લખોટી દોડ અને બીજી ઘણી રમતો. રમવામાં આપણે કલાકો પસાર કરી દેતા. ત્યારે સમય કેટલો ઝડપથી પસાર થઈ જતો. તેની ખબર જ પડતી નથી. આજે એજ રમતો અને એજ મિત્રો યાદ આવે. ત્યારે મનમાં એક જ અલગ જ ખુશી થાય છે. શાળાના દિવસો પણ બાળપણનો ખુબ જ સુંદર ભાગ હતો. સવારે તૈયાર થઈ ને શાળા માં જવું. પ્રાર્થના કરવી શિક્ષકો પાસેથી નવી નવી બાબતો શીખવી મિત્રો સાથે ટિફિન વહેચ ચીને ખાવું અને રિસેસની આતુરતાતી રાહ જોવી આ બધી યાદ આજે મનમાં મનમાં જીવંત થાય છે. ક્યારેક શિક્ષક ની મજા ક્યારેક હોમવર્ક ના કરવાના અને ક્યારેક આખા વર્ગ છે તે હસવાની શિષણો આજે યાદ કરીને પણ સ્મિત આવી જાય છે. એમાં પરિવાર સાથે વિતાવેલો સમય પણ ક્યારેક ભૂલી શકાય એવું નથી દાદા દાદી પણ વાર્તાઓ સાંભળવી રાજાઓમાં ગામ જેવું ભાઈ બહેનો સાથે રમવું અને માતા પિતા નો પ્રેમ મેળવો આ બધું બાળપણને વધુ સુંદર બનાવે છે એ સમયે પૈસાથી નથી. પરંતુ એ મને લાગણીઓથી ભરેલું હતું. તહેવારોની મજા પણ બાળપણમાં કઈ અલગ જ હ
ઉત્તરાયણ માં પતંગ ચગાવવાની ઉત્સુકતા દિવાળીમાં નવા કપડાં પહેરીને ફટાકડા થોડવા હોળી માર અંગોથી રમવો અને નવરાત્રી ગરબા રમવાની મજા હા ત્યારે નાની નાની વાતોમાં પણ ઘણી મોટી ખુશી મળી જતી આજના સમયમાં ટેકનોલોજી જે આપણ ન જીવન સરળ બનાવી્યુંએ છેએ પરંતુ બાળપણની ઘણી મીઠી પળો ત્યાં ખોવાઈ ગઈ છે પેલા બાળકો મેદાનમાં રમતા હતા આજે તેઓ મોબાઈલ અને વિડીિયો ગેમ્સમાં વધુ સમય પસાર કરે છે પહેલા મિત્રતા દિલથી થતી હતી આજે ઘણી વાર મોબાઈલ સુધી જ સીમિત થઈ જાય છે પણ આપણે આપણને ઘણું શીખવી જાય છે સાચું બોલવું મિત્રતા નિભાવવી વહેચીને જીવવું વડીલો નો આદર કરવો અને હાર જીતમાં સ્વીકાર જેવી ઘણી સારી બાબતો આપણે બાળપણમાં જ શીખીએ છીએ. આ મૂલ્યો આખા જીવન દરમિયાન આપણને સારો માણસ બનાવવામાં મદદ કરે છે ઘણી બધી વસ્તુ ઘણી બધી એવી રમતો આપણે જે મિત્રો સાથે રમતા હતા એ પણ આજે ખૂબ જ એવી યાદ આવે છે આપણે નાના એ છે ત્યારે આપણને એટલો ખ્યાલ આવતો નથી કે આપણું બાળપણ એ કેટલું સુંદર છે હા કેટલું સુંદર છેન કેટલું સારું એવું થઈ રહ્યું છે અત્યારે આપણે મોટા થઈએ છીએ જયારે આપણે સમય પાછ આપણી પાસે હોતો નથી હ કોઈ એવી ગેમ્સ જે મિત્રો સાથે આપણે રમતા હોઈએ છીએ એવા કોઈ ઝઘડાઓ કા તો એવો ઈ ક્ષણ જેમાં આપણે મિત્રો સાથે એક અ કોઈક જગ્યાએ ફરવા ગયા હોય અને ત્યાં કોઈ હાસ્ય વાળું દ્રશ્ય આપણને યાદ આવી જાય છે, તો કોઈ હા એવો કિસ્સો પણ યાદ આવી જાય છે, કે જે ખુબ જ ભયંકર હોય છે. તો એને આજે આપણે યાદ કરીએ તો આપણને હા એક સુવર્ણ પળ જે હોય છે, આપણાં જીવનનું એ રીતે યાદ આવે છે. હા ખરેખર જે બાળપણ છે, તે હવે આપણને સમજાય છે, કે બાળપણ એ અ ખુબ જ એવો સારો સમય હોય છે, જીવનનો જે અ જયારે આપણે અ બાળપણ જીવી રહ્યા આવે છે. ક્યારેક નહી પણ જયારે આપણે મોટા થઈ જાય છે, ત્યારે આપણને એવો ખ્યાલ આવે છે. બાળપણની ઘણી બધી એવી યાદો અને ઘણા બધા એવા હમ્મ અમુક એવા આપણા જે ઘટના બયની હોય છે. જે આપણને અ ખુબ જ એવી યાદ આપતી હોય છે, અને એને આપણે હા આજે પણ થોડું ઘણું એવું આપણને એના વિશે થોડી યાદ આવતી હોય છે. બાળપણ હવે બધા માટે જ બાળપણ એક સુવર્ણ યુગ છે, અને હા મોટા ભાગના બધાને પોતાનું બાળપણ ગમતું જ હોય તો કઈ આપ પણ તમારા બાળપણ વિશે કહી શકો?
હા મિત્ર તમારી વાત સાચી હતી બાળપણ જીવનનો સૌથી સુંદર, નીડરસ અને આનંદમય સમય છે. આ સમયમાં કોઈ ચિંતા કે જવાબદારી હતી નથી. બાળક હસે છે, રમે છે. નવી નવી વસ્તુ શીખે અને દરેક ક્ષણોનો આનંદ માણે તેથી બાળપણને તમે કીધું એ રીતે કે જીવન નું સુવર્ણ સમય પણ કહેવામાં આવે છે. બાળપણમાં મળેલા સંસ્કારો વ્યક્તિના આખા જીવનને અસર કરે છે. માતા પિતા બાળકના પ્રથમ ગુરુ હોય છે. તેઓ બાળકને સત્ય બોલવું, વડીલો નો આદર કરવો પ્રેમથી રેવું અને શિસતનું પાલન કરવું ત્યારબાદ શિક્ષકો બાળકોને શિક્ષણની સાથે જીવનના મૂલ્યો પણ શીખવે છે. બાળપણમાં રમત ગમત નું પણ ઘણું મહત્વ હતું. દોડવું, કબડ્ડી ર રમવી ક્રિકેટ રમવુ દોડુ કુદવું જેવી રમતો શરીરને તંદુરસ્ત રાખે છે. અને આત્મવિશ્વાસ વધારે છે. રમત દ્વારા સરકાર નેતૃત્વ અને ટીમવર્ક જેવો ગુણોનો વિકાસ થાય છે. બાળપણની યાદો જીવનભર આપણને આનંદ આપે છે. અને તમે કીધું એ રીતે કે એ સમયે આપણને કોઈ પણ જવાબદારી હોતી નથી, તો આપણે બાનમાં ખુબ જ આનંદ માળી રહ્યા છે, અને શાળાના મિત્ર શિક્ષકો વાર્ષિક કાર્યક્રમો પિકનિક ઉનાળાની રજાઓ તહેવારોની ઉજવણી જેવી ઘણી મીઠી યાદો ક્યારેય ભુલાતી નથી પરંતુ તમે કીધું એજ કે આજના સમયમાં બાળકો મોબાઈલ અને ટીવીમાં વધુ સમય પસાર કરે છે. તેના કારણે બહાર રમવાનું અને પસ્તકો વાંચવાનું ઓછુ થઈ ગયું આ તે બાળકોને શારીરિક અને માનસિક વિકાસ માટે યોગ્ય નથી. માતાપિતાએ બાળકોને સંતુલિત કરવો જોઈએ અને
અને રમતગમત વાંચન તથા સર્જનાત્મક પ્રવૃતિઓ માટે પ્રોત્સાહન કરવું જોઈએ. બાળકો પણમાં સારા સંસ્કારો અને સારું શિક્ષણ અને પ્રેમ વાતાવરણ મળે તો બાળક ભવિષ્ય બાળપણ મા શીખેલી વાતો આખું જીવન ની આધારિત છે. અને સફળતાનો મજબૂત પાયો પણ બને છે. અને બાળપણમાં એવી ઘણી બધી યાદો હોય છે જે આપણને યાદગાર રહે છે એ સ્કૂલ નો સમય અને જે ટીચરો સાથે એ દખન છે લોકો ના સહકારો અને સ્કૂલ ના સમયમાં રમત ગમત પછી એકબીજા સાથે રમવાનું અને રજાઓમાં અને વેકેશનોમાં ગામડે જવું બીજાના ઘરે જવું દાદા દાદી સાથે વાતચીત કરવી, વાર્તાઓ સાંભળવી, એ ઘણી બધી પળો યાદગાર રહી છે અને
પણ બાળકો નો મહત્વપૂર્ણ ભાગ બને છે બાળક વાંચવા લખવાનું શીખે છે નવા મિત્રો બનાવે છે શિક્ષકો પાસે જ્ઞાન મેળવે અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈને આત્મવિશ્વાસ પણ વધારી શકે છે. અને શાળાની પરીક્ષાઓ વાર્ષિક કાર્યક્રમો રમોત્સવ જેવી ઘણી બધી યાદો હજી સુધી તાજી છે. તો તમે શું કહેશ મિત્રો?
હમ હમ ખુબ જ સારી એવી તમે તમારા બાળપણ વિશે વાત કરી અને મને ગમે તમારી પણ બાળપણ એવી યાદ તમને આજે તાજા થઈ એમ જોવા જઈએ તો બાળપણ વિશે વાત કરવા જઈએ તો આપણે. દિવસ પણ પૂરો નીકળી જતો હોય છે તો હું વધારે કઈ અ વધારે હું ના કેશ અને અંતમાં એટલું જ કહીશ કે બાળપણ ફરી પાછું આવતું નથી. પરંતુ તેની યાદો જીવનભર આપણી સાથે રહે છે. જયારે જીવનમાં થાક કે મુશ્કેલી આવે અથવા મન ઉદાસ થાય ત્યારે બાળપણની યાદો આપણા ચહેરા પર ફરી એકવાર સ્મિત લાવી દે છે. અને અહી હું મારું જે ટોપિક હતું. તો બાળપણ વિશે હું એને પૂર્ણ વિરામ આપુ છુ અને તમે જે મને તમારો એવો કિંમતી સમય આપ્યો એના બદલ હું તમારો ખુબ ખુબ એવો આભાર પણ માનું છુ
હા મિત્ર તમારો પણ આભાર
ચાલો તો મિત્રો એમ પછી ફરી વાર
હા